હા હલો મિલિન ભાઈ બસ મજામા બસ ઘરે શાંતિ છે હવે મમ્મી મમ્મી પપ્પા સત્યનારાણ ભગવાનની કથા કરી હતી એમાં આપડે ભગવાન હોય ને માન માન માનતા હોય ને તો કે આપડ કાર્ય માનવું હોય કે આ કાર ઓલું થઈ જાય તો આપડે પ્રસાદી ને કથાને એવું કરશું છોકરા ને જમાડશુ ને હા આવો ઘરના જમાડી લીધા
સારું સારું શું જમાયડું તું
જમાડવામાં આપડે બસ બુંદી મમરી ગાંઠિયાને શાક બટેટાનું રોટલી ને ભજીયા ને એવું સાસ ને આ સીઝનમાં હા ને પછી એના પેરેન્ટ્સ ને બધીને પરસાદી પરસાદમાં તો ખબર પડે રવા વારો બનાવે અચ્છાવ તમારી સાઈડ
નાય નઈ અમારે સાઈડ એ થાય
અચછા એવું છે હા હમ જ બબળીયે ત્યારે ઘરે
હમ હમ સારું સારું
બસ હવે સત્યનારાયણની ભગવાનની કથા પૂરી થઈ તો હ ભણવાનું ચાલુ કરવું પડશે ને પાછું
અચ્છા પેલું ઓલું વર્લ્ડ કપ જોયયો કે તમે બીજીમ બીજી આઈસ
બીજી આયેશ હા હા પબજી ટુર્નામેન્ટ હા જોઈ ને હા ગોડલેક જીતી ગયુને ના ના જોનાથલ હવે નોખી ટીમ બનાવીશ ને એની ટેક કરીને-
હા હવે પાંચમાં નંબરે હતી
ના એઈ સાત આઠ નંબર હતી પણ ગોડલેક હોત તો ટ્રોફી આવી જત ને કેમકે આ વખતે
હા હા
એ પણ છે હચ્છા બાકી હમણા પાંચમા નંબરની ટીમ કઈ નવી ટીમ છે ડાયરેક્ટ પાંચમા નંબરે આવી
હા ટુર્નામેન્ટમાં ક્વોલિફાઈ થ થઈ પાંચમા નંબર ડાયરેક નવીન ટીમ એટલે
હમ એજ ને બહ મોટી વાત કવાય.
ને બધું બવ હારું હતુ હા અમને ઇન્ડિયા લેવલે. ઇન્ડિયા
હા હા
એમાં સિલેક્શન થયું છે ટિમ નું હા એટ પહેલે જશે ડિસેમ્બર મહિનામાં ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરશે. કોટમાં તો અમે ક્રિકેટ લવર પણ છે ભેગા ભેગા વિરાટ કોહલી ના ફેન.
હા.
વિરાટ કોહલી તો રિટાયરમેન્ટ ઉપર હવે નવી કંપની ખોલીને સુની, હા કુદના બ્રાન્ડની. હા. આપ શૂઝ નો ત કસ જોવને તો કઈ તો ગેટ ક્લો કરવા પ થયા એટલી ટાફિક હતી, ના વિરાટ કોહલી ફવ છે ને ડિયામાં
અરે બઉ બઉુ જ
ના ના બસો સોસઠ મિલિયન એલે વિરાટ કોહલી એક એવો પ્લેયર છે કે જેને બસો પ્લસ મિલિયન ફોલોવર છે. ઇન્ડિયામાં. ના રોનાલ્ડો નો છે છસો મિલિયન ફુલવાર છે ક્રિકેટને ફૂટબોલમાંડી જજો ને ક્રિકેટ માત્ર બાર દેશોમાં જ રમાય, ને ફૂટબોલ કઈની તો સો કન્ટ્રીમાં રમે છે સો.
ઓહો એટલે બધું રમાય ફૂટબોલ
હા અચ્છા એવું છે
અત્યારે તો જાડો થઈ ગયો છે તો બઉુ દોડી ન શકું અને ફૂટબોલ માં મેઈનલી દોડવાનું જ હોય
હા ફૂટબોલ મસ્તલી દોડવાનું હોય જો અત્યારે તો આપડે સૌ ભરા માણસો યાર હવે તો કરી શકાઈ ને આવું હા એટલે આપડપટ કલ્ચરલ પડે છે જોવા
હમ હવે તો મને પબજી રમવાનો ટઈમ પણ નથી મળતો અત્યારે મને ખબર છે કે કેવી રીતે તમે ટાઈમ કાઢીને કોલ કર્યો
હા એ પણ છે ને કે હવે પૈસા બાબત ત જવું પડે ને કે
ખુબ મોટા આઠ ક્લાક
પછી એ પ્રમાણે મળેને આપણે ટાઈમ બગાડો તો કય મળે હા
રેસ્ટોરન્ટમાં કઈક રેસ્ટોરન્ટમાં કઈક પ્રોબ્લેમ આવે તો રાતે બાર
અચ્છા એવું છે રેસ્ટોરન્ટ ઓપ કર તમ કોંગ્રેસ કોંગ્રેસ હા એ તો મને ખબર આપણે સાચો સમય પેલા વાત થઈ જતા પ્લાનિગ ટોની હાર તોયાર તમે યાર ગેસ ના ભાવ સબજી માકેટ ના ભાવ હા એ જોને એટલે તમે સારું કરીએ બહુ સાનું છે પણ ગલત ટાઈમિંગ હ સારું કરી દીધીશ છે
હા
એટલેને આપ પ્રોફિટ માટે ખોલતા હોય તો અત્યારે દસ નાગ આઠ રૂપિયા વધતા હો હવેલે
હમ
હા પાઈ આપડે રશ ચાલો ને યુટન યુદ્ધ ચાલુ છે પી પછી ઈરાન ઈઝરાયલ યુદ્ધ ચાલુયું એટલે ક્રુડ ઓઇલ અટકાવ ગયું
હા ઓલું સ્ટેટ ઓફ કરમોસ બંધ છે
જ ને એટલે હવે યુથ બંધ થાય તો થાય પેટ્રોલનો ભાવ પંચાણું માંથી એકસો ચાર રૂપિયા થઈ ગયા છે નવ રૂપ રૂપિયા નો વધારો છે એક દિવસ આપણા એક મહિનામાં
એજ ને પેટ્રોલ ના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટમાં બધું મોંઘુ થઇ જાય
હા રે વધતી રહી પછી બધ બધી બાબત હા ટ્રાન્સપોુંટ એટલે બધી કી તમારે ટ્રાન્સપોર્ટમાં રેસ્ટોરન્ટ ક એટલે
હા બધી વસ્તુ બહારથી ને જ આવે શાકભાજી ને બટેકા સુધી બગડે
હા
હ બોલો શું ચાલે પછી તમારું
બસ અમારે ચાલેશે હો
તેમ નથી આવતું બઉ સેલેરી
તો પછી હવે પાપડે ખય છે રેવાનું જમણુ એ લોકો નથી ત
અચ્છા ખર્ચા વધી જાય છે એમ ને તો એટલું પરફેક્ટ ટાઈમ કે વધારે ખર્ચા થઈ જાય છે આવો તમે ક્યારેક રેસ્ટોરન્ટ આટો મારવા દેખાડીએે તમને
ટ્રીપ કર આવ છું
હા તે વાંધો ને પ્લન બનાવો હમ તારું શું કરે ઘરે બધા
બસ ઘરે બધા શાંતિ હો અત્યારે હું અહી બહાર આવયુ શુ
પેલો દોસ્તાર ભાઈબંધ તેવો હાલી ને બાર બેટ હાલો આવ શેકરી
હમ શું પબજી રમો કેમણા
એટલું બધ પ્રોસેસ સીન શોટેજ હવે હમ હવે વિચાર તો છે ઉપર આવે દિ સુધી ચલી લઈએ ને પછી ઓફરમાં લઈ લઈએેને સારું મોબાઈલ સાાલી પાસે બજેટાલી પામાં અત્યારે સારો આવે કર દિવાળમાં સારાર જાય એટલે બે ત્રણ મહિના યુઝ કરી લઉ હું હા વાંધો નહી તો આપડે મુલાકાત કરશું રેસ્ટોરન્ટ પછી આપપલધ ચશું
સારું વાંધો નહિ તમે મોસ્ટ વેલકમ છો જયારે ઈચ્છા થાય ત્યારે આવો તમે
પાકુ સો ટકા હા એવો હિશાર તો છે કે અત્યારે ફ્રી થોડક થાય એમ પંદર વીસ દિવસમાં એટલે તમને કોલ કર છું હા વાંધો લો હું કોલ કરા
ઓકે સારું આવવાનું ભૂલતા નહી તમે રેસ્ટોરન્ટ ઓકે.
એ વાંધા ન લઉ સારું રાખુ લો